હલો.
અવાજ આવે છે?
આવે છે મારો અવાજ હા હા એકદમ કમ્પ્લીટ આવે છે.
સરસ સરસ બોલો બોલો ચાલો.
હા કેમ છો તમે કેમ છે તમારી તબિયત.
બસ બરાબર એકદમ બઢિયા તમે કેમ છો?
બસ હું પણ મજા માં છું. આ તો હમણાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોત તી હતી તો જોયું એમાં કે હમણાં આ નીટનું પેપર લીક થયું તો કેટલો હોબાળો મચી ગયો ને વિદ્યાર્થીઓ કેટલા આંદોલનો કર્યા અને ઘણું લોકોએ માર ખાધો અને ઘણું બધું ચાલવાટા ત્રણ ચાર દિવસથી
હા એ વાત તો તમે સાચી કીધી કારણ કે આપડે હોબાળો મચે જ કારણ કે બાળકો કેટલા ઈમાનદારીથી આમ વાંચતા હોય છે પેપર લખ તા હોય છે એમની એક્ઝામ દેતા હોય છે આવી રીતે જો પેપર લીક કે એવું કઈ થઈ જાય તો એમના માટે જ નુકસાનકારક બનતું હોય છે.
હા એજ અને એનાથી જ મને એવું થયું કે જીવનને જીવનમાં ઈમાનદારીનું કેટલું મહ ત્વ છે ઈમાનદારી એ માનવ જીવનનો સૌ થી મહત્ત્વપૂર્ણ ગુણ કહી શકે આપણે કારણ કે સાચું બોલવું સાચું વર્તન કરવું અને દરેક કાર્યોમાં પ્રમાણિત રહેવું એ ખૂબ જ સારો માણસનો એક ઈમ ગુણ કહી શકીએ આપણે. પૈસા હોદ્દા અને સફળતા કરતાં પણ ઈમાનદારીનું સ્થાન ઘણું ઊંચું છે.
હા એ વાત તો તમે સાચી કરી ઈમાનદારી તો એવી સંપતિ છે જે એક વાર ગુમાવી દઈએ તો લાખો રૂપિયા આપીને પણ આપણે પાછી મેળવી શકતા નથી. અને સા સાચી સફળતા માત્ર ધન કે હોદ્દામાં નહી પરંતુ ઈમાનદારી થી જીવેલા જીવનમાં છે.
હા એ તો તમે સો ટકા સાચી વાત કીધી કારણ કે ઈમાનદારી તો તમે કીધું એ એવી સંપત્તિ છે કે જે એકવાર મેળવી લો તો પછી જીવનભર માન સન્માન આપતા અને કેટલા પણ પૈસા આપીને આપણે ઈમાનદારી નથી ખરીદી શકતા.
હા એ તો વાત સાચી છે આજના સમયમાં લોકો સફળતા પાછળ દોરી રહ્યા છે. ઘણા લોકો એમ માને છે કે કોઈ પણ રીતે સફળ થઈ જવું જોઈએ. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જે સફળતા ઈમાનદારી વિના મળે છે તે લાંબા સમય સુધી ટકી શકતી નથી. સાચી સફળતા તો એજ છે જે સત્ય અને ઈમાનદારી ના માર્ગો એ પ્રાપ્ત થાય.
સાચી વાત છે અને દરેક પરિસ્થિતિમાં સત્ય પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ઇમાનદાર વ્યક્તિ છેતરપિંડી કે ખોટા માર્ગે નો સહારો કદી નથી લેતી અને એવા જ લોકોને આપણે એક ઈમાનદાર અને સાચા લોકો કહી શકીએ. કે જીવનમાં આજકાલ ઈમાનદરીનું ઘણું મહત્ત્વ વધી ગયું છે કારણ કે આજે આપણે જોઈ શકે આપણે કોઈ પણ કોઈ પર વિશ્વાસ નથી કરી શકતા. ઈમાનદાર વ્યક્તિ પર કોઈ પણ વ્યક્તિ આસાનીથી વિશ્વાસ કરી લેતો હોય. જે પરિવાર હોય મિત્રો હોય તે સમાજમાં પણ ઘણા લોકો એ જે સારા અને ઇમાનદાર લોકો છે એમના પર વિશ્વાસ કરી શકે છે અને આત્મસંતોષ મળતો હોય છે ખોટું કામ કર્યા પછી હંમેશાં મનમાં ડર રહેતો હોય તમે જોયું હશે કે જે વ્યક્તિએ કંઈક ખોટું કામ કર્યું હોય એ હંમેશા ડરેલો અને થોડું સેમી સેમીને રહેતો હોય છે પરંતુ જે વ્યક્તિ સાચો છે જેણે કોઈ ખોટું કામ કર્યું નથી એ પોતાનું જીવન ખૂબ જ આનંદથી અને ખુલીને જીવતો હોય છે એને કોઈ બાબતનો ડર નથી હોત તો અને એ માણસનાં મગજમાં હંમેશા શાંતિ હોય છે જ્યારે જે વ્યક્તિએ કંઈક ખોટું કર્યું છે કામ એના મગજમાં હંમેશા એક અશાંતિની ભાવના રહેતી હોય છે, અને અ ઈમાનદારીથી આપણા સંબંધો પણ સારા બનેલા રહે છે, વિશ્વાસ એના પ્રમાણિકતા સંબંધને મજબૂત બનાવતો હોય છે. અને જો આપણામાં ઈમાનદારી હશે તો જ આપણને લાંબા ગાળાની સફળતા પણ મળી શકશે ખોટા રસ્તે મળેલી સ સફળતા વધુ ટકી નથી શકતી પરંતુ ઈમાનદારીથી મળેલી સફળતા કાયમી રહેતી હોય છે.
હા એ તો વાત સાચી છે, અને ઈમાનદા એટલે આપડે કહીએ તો સાચું બોલવું પોતાના કર્તવ્યને નિષ્ઠાથી નિભાવવું છેતરપિંડી ન કરવી પ્રામાણિક રીતે જીવન જીવવુ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું. એટલે ઈમાદી ઈમાનદારી માત્ર શબ્દ નથી પરંતુ જીવન જીવવાની એક રીત છે. અને ઈમાનદારી વ્યક્તિને તો આમ વિશ્વાસ અપા ઈમાનદાર વ્યક્તિને તો આમ વિશ્વાસ અપાવે છે, સમાન અપાવે છે. આ આત્મ સંતોષ અપાવે છે, સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે, અને લા બા ગાળાની સફળતા પણ અપાવતું હોય છે.
હા બોલો બોલો હા એ તો તમે સો ટકા સાચી વાત કીધી.
હા. જો ઈમાનદારી હશે. તો પરિવારમાં વિશ્વાસ રહેશે આપણી મિત્રતા છે, એ મજબૂત બનશે વ્યવસાયમાં. આપણને આપણી પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં આપણું સન્માન પણ મળશે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી ને આજકાલ તો વિદ્યાર્થી જીવનમાં પણ અ ઈમાનદારીનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે, કે તમે પરીક્ષામાં નકલ ન કરો. પોતાનું કામ જાતે કરવું અને શિક્ષકોને માતા પિતાને સાચું બોલવું અને જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો એ ભૂલને સ્વીકારીને સુધારવાનો પ્રયત્ન કરવો
હા એ વાત તો સાચી કીધી અને વિદ્યાર્થી એ પણ આપડે પ ઈમાનદાર રહેવું જોઈએ પરીક્ષામાં નકલ ન કરવી જોઈએ પોતાની મહેનત પર આમ વિશ્વાસ રાખવો જોઈએ. આપડે જે હોમવર્ક ઘરે જે કાર્ય કરવા મો અ શાળા કે કોલેજમાંથી આપે એ આપણેે આમ જાતે જ કરવું જોઈએ શિક્ષકો સા હંમેશા સાચું બોલવું જોઈએ અને નાની ઉંમરમાં જે વિકસાવેલી ઈમાનદારી છે. એ આખા જીવન માટે આપણા માટે ઉપયોગી બનતી હોય છે.
અને પરંતુ આજના સમયમાં તો ઈમાનદારીના પડકારો પણ ઘણા છે. કારણ કે આજકાલ અ સ્પર્ધા વધી રહી છે, ઝડપથી સફળ થવાની ઈચ્છા એટલે વધી રહી છે, કારણ કે આજના આજકાલના સમયમાં સ્પર્ધા જેટલી બધી વ ધી ગઈ છે, કારણ કે વધી ગઈ છે, તેથી બધા જ જલ્દીથી સફળ થવું હોય છે. કોઈ બધા જ ક્ષેત્રમાં એટલી અ સ્પર્ધાના કારણે ભ્રષ્ટાચારને ખોટા મા નો પ્રભાવ પણ વધી રહ્યો છે, અને આપણે જોઈએ છે, કે સોશિયલ મીડિયા પર પણ લોકો ખોટી માહિતીઓ ફેલાવતા હોય છે. તો એના લીધે એક ઇમાનદાર વ્યક્તિની આગળ પડકારો પણ ઘણા આવે છે, પરંતુ જે ઈમાનદાર વ્યક્તિ હોય છે એ આ બધા પડકારોથી પાછળ નથી હો તો એને પોતાના સિદ્ધાંતો નથી છોડતો એ ઈમાનદાર વ્યક્તિ જ રહે છે કોઈ પણ પરિસ્થિતિ આવે અને ઈમાનદાર વ્યક્તિ કઈ રીતે એ જાણવું પણ ખૂબ સમજવા અને જાણવા જેવી વસ્તુ છે કે હંમેશા સત્ય બોલવું પોતાની ભૂલનો સ્વીકાર કરવો લાલચથી દૂર રહેવું, અને નૈતિક મૂલ્યોનું પાલન કરવું અને દરેક કામ જવાબદારીથી કરવું
હા એ વાત તો તમે સાચી કીધી અને આપણે વ્યવસાયમાં પણ ઈમાનદારી જરૂરી છે વ્યવસાયમાં આપણે યોગ્ય ગુણવત્તા આપવી જોઈએ. ગ્રાહકો સાથે આમ સાચો વ્યવહાર કરવો જોઈએ. અને છેતરપિંડી પણ આપણે કોઈ પણ પ્રકારે ના કરવી જોઈએ આવી ઈમાનદારી જ આપણે લાંબા સમય સુધી સફળતા અપાવી શકે છે. અને જો દરેક વ્યક્તિ આમ ઈમાનદાર બને તો આપણા દેશમાં ભ્રષ્ટ ભ્રષ્ટાચાર ઘટી જાય ગુનાખોરી ઓછી થઈ જાય અને ન્યાય પણ વધી જાય સાથે સાથે સમાજમાં પણ વિશ્વાસ વધી જતો હોય છે.
સાચો સાચી વાત છે અને જો એ આપણે ઈમાનદાર હશું તો આપણો આત્મવિશ્વાસ વધશે સમાજમાં આપણું સારું માન સમાન મળશે. અને માન સન્માન મળશે એટલે આપણે ઈમાનદાર થવું એ જરૂરી નથી પરંતુ આપણે પોતાના મનની શાંતિ માટે અને પોતાના સિદ્ધાંતો પર જીવવા માટે એક ઈમાનદાર વ્યક્તિ હોવું ખૂબ જરૂરી છે. અને જીવનમાં આપણી એક વિશ્વાસ પાત્ર ઓળખ બને છે કારણ કે ઘણા એવા લોકો હોય કે આપણે જો હોય છે કે ભલે એને કંઈક આપણે જોડે કદી વાત નથી કરી હોતી પર કે આપણે એને ઓળખતા નથી હોતા તો પણ અમુક લોકોને જોઈને આપણને ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ જે છે એ વિશ્વાસ પાત્ર નથી તો એવી જ રીતે અમુક એવા લોકો પણ હોય છે કે જેને આપ આપણને જોઈને જ ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ પર આપણે વિશ્વાસ કરી શક કે છે ને આ એક ઈમાનદાર વ્યક્તિ છે. તો જો આપણે ઈમાનદાર હશું તો આપણે વિશ્વાસપાત્ર માણસ બની શકશું.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને ઘણા મહાન વ્યક્તિઓ છે કે જેમાંથી આપણે પ્રેરણા મેકવી શકીએ છીએ આપણે લાલ બહાદુર શાસ્ત્રી કહીએ કે તેમને જીવન જાહેર જીવનમાં આમ સાદગી અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે સાથે આજના સમયમાં ઈમાનદારી સામે પડકારો પણ છે કે આજે ઝડપથી અ સફળ થવાની બધા લોકો ઈચ્છા ધરાવતા હોય છે એના કારણે એ લોકો ઈમાનદારીનો રસ્તો નથી અપનાવતા સાથે સાથે સ્પર્ધા લાલચ અને ભ્રષ્ટાચાર આ બધાને કારણે ઈમાનદારી માટે પડકારરૂપ બનતી હોય છે. પરંતુ સાચા મૂલ્યો પર ટકી રહેવું એ જ આપણી એક સાચી બહાદુરી છે.
તો તમે ખૂબ જ સાચી વાત કરે ને ઈમાનદારી તો આપણા જીવનનો પાયો છે સાચા માર્ગે ચાલવું. ક્યારે મુશ્કેલી હોય હોઈ શકે છે પરંતુ અ અંતે તે તે જ આપણને સાચી સફળતા અને સમ્માન અપાવે છે તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઈમાનદારીને સૌથી મોટું મૂલ્ય બનાવવું જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે ને ઈમાનદાર થી આપણે ફાયદા પણ ઘણા થતા હોય છે, આપણી મનની શાંતિ છે. આપણામાં આત્મવિશ્વાસ છે, લોકો નો વિશ્વાસ છે, સારું વ્યક્તિત્વ છે. અને લાંબા સમયની આપણને સફળતા મળતી હોય છે.
સાચી વાત છે અને ઈમાદર એ એક એવો માર્ગ છે કે જે ધીમો હોઈ શકે છે પરંતુ તે હંમેશા આપણને સાચી મંજૂલ સુધી પહોંચાડે છે અને પૈસા કરતાં પણ મોટું ધન ઈમાનદારી જ છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને કહીએ તો ઈમાનદારીનો માર્ગ મુશ્કે મુશ્કેલ હોય શકે છે પરંતુ તે હંમેશા સાચી મંજીલ સુધી આપણને પહોંચાડતો હોય છે.
સાચી વાત છે અને અ ઈમાનદાર વ્યક્તિ કદાચ બધાથી અમીર ન પણ હોય પરંતુ તે સૌથી વધુ વિશ્વાસપાત્ર જરૂર હોય છે.
હા એ તો વાત સાચી કીધી તમે, વાંધો નહી સારું સારું ચલો.
હા, હા, હા, સારું ચલો.
હા.